હાલો, હાલો.
હાલો આવાજ આવે છે, મારી
હા, હા, હા હવે અવાજ આવે છે. તમારી
કેમ છો.
બસ મજામાં. કેમ છો, તમે
મજામાં મજામાં શું કરો છો, તમે
બસ જો હવે ફ્રી થઈ ગયા છે, અત્યારે બધું કામકાજ ને બધું કરીને. એટલે બસ જો થોડાક કોલેજ એટેન્ડ કરવાના હતા.
હા મારા ભી નહોતા થતા એતો.
હા, હા, હા આજે કંઈક પ્રોબ્લેમ છે, એટલે લાગતા વાર લાગે છે.
હા રિસસીવ નથી, કર નથી થતા, હવે તો કોલ કોઈનો તો બતાવે છે, કોઈનો બતાવોતો નથી. રજિસ્ટર. થયો છે, કોઈ નંબર રજિસ્ટર નોતો થતો ખબર નહીં શું થતો હતો.
ઓકે હા, હા એવું છે, તો શું કર્યું આજે. જમવામાં શું બનાવ્યું હતું.
અ આજે તો બપોરે બેંગનનો શાક બનાયો હતો. અને મૂગની સબ્જી બનાવી હતી, આજે તો મમ્મીએ બનાવી રાખી હતી, અને અમે સ્કૂલથી આવ્યા અને પછી ખાયું.
ઓકે. અચ્છા બરાબર હા, હા ના અમે આજે બપોરે સેન્ડવીચને. દાળ ઢોકળીને એવું બનાવ્યું હતું.
અચ્છા મારી દાદી ભી બહુ મસ્ત ચાલતો. મહેમાન આવે છે, અમે તોસ અમે તો સિંધી છો, પર આ એક સારી લાગે છે ગુજરાત માં રહીને આ ડાલડઈ ન સ્વાદ તો
હા હા હા, મારી બે બે ત્રણ ફ્રેન્ડ બધે સિંધી જ છે. હા, હા હા, એ બધા અમે પોરબંદર હા.
અચ્છા, સારું સારું.
ઓકે હા, હા તમે પણ ગુજરાતમાંજ છો ને?
માંજ પ્રોપર ગુજરાતમાં જ છું.
હ અચ્છા બરાબર છે હા હા. હ બાકી શું ચાલે છે, બાકી એજ્યુકેશન નું બધું?
હા હાલ તો ભણું છું, હું. પછી આગળ હાલતો અગિયારમું ચાલે છે, પછી બારમું ખતમ થઈ જાય અને પછી એના કોલેજ કરીએ. હાલ દસમું ખતમ થયું અને અગયારમું ચાલુ છે હાલ તો.
અચ્છા બરાબર છે કેમાં ઇન્ટરેસ્ટ છે તમને?
મને નાના મારું તો કોમર્સ લઈ લેવાનું છે. લઈ લઈ લીધું છે, કોમર્સ તો હાલ અગિયારમું ચાલે છે, મારું તો.
ઓકે બરાબર છે, હા, હા, હા, હા અચ્છા મારે પણ કોમર્સ જ હતું હ હા એટલે મે અત્યારે હું જોબ તો નથી કરતી પણ અ મે એમ કોમ બી એડ કમ્પ્લીટ કરેલું છે.
ઓકે, સારું કહેવાય.
હા હા. જોબ હું પેલા કરતી હતી પણ અત્યારે મારા છોકરાઓ ભણેે છે ને. તો મેળ નથી આવતો જોબ કરવાનો. એટલે ઘરે છું હ ટ્યુશન ને એવું બધું કરાવું છું હ.
અચ્છા, સારું કહેવાય ટ્યુશન બી છે તો કયા ધોરણ સુધી ભણાવો?
હું અત્યારે ટ્યુશનતો નાઈન્થ સુધીને જ લઉં છું નવ
અચ્છા, નાઈન્થ સુધી સારું સારું ઈંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંન્ને?
હા હા, બંને બંને કરાવું છું અને જો પણ હું કરતી હતી પેલા અગિયાર બારમાં ભણાવતી હતી હું.
અચ્છા, કોમર્સમાં કયો સબ્જેક્ટ?
અ મારો ઈકોનોમિક્સ હતો.
અચ્છા, એકઇકોનોમિક્સ તમારો ફેવરેટ સબજેક્ટ હ.
અચ્છા, હા મને પણ ગમે છે ઇકોનોમિક્સ નેચાર એમને બધું મને ગમે.
અ હ પેપર થયા એમ અ લાગે છે હા ઇકોનોમિક્સ કઈ તો ભણીએ છીએ અમે.
હા હા હા, એજજ ને પછી બી એડ કર્યું તો એમાં પણ મારો સબ્જેક્ટ ઇકોનોમિક્સ.
અચ્છા, અચ્છા અકાઉન્ટ? થોડો હાજ છે પણ હા હેડો ચાલી જાય એકાઉન્ટમાં તો. પર હાર્ડ છે લાગે છે યાર અકાઉન્ટ તો હાર્ડ છે બઉ.
હા હા, સ્ટાર્ટિંગમાં તો હાર્ડ લાગશે થોડુંક તમને. પણ પછી ધીરે ધીરે જેવી રીતે પ્રેક્ટિસ કરશો ને પછી વાંધો નઈ આવે એમાં ઇન્ટરેસ્ટ
થઇ જાય યાર બધું મિક્સ થઈ જાય. કે ડેબિટ શું ક્રેડિટ આ બધું આવડે પણ જનરલ એન્ટ્રીમાં જ્યારે પેલસેટ કેપિટલ લબિલટી આ બધું આવડેને. તો ખાવાની શું થાય દિમાગમાં આ મતલબ કેવી રી તે લખીએ હાલ નવું છે ને તો એટલે લાગે છે કે શું છે આ બધું.
હા હા હા એ તો છે. એટલે એની તમને એક વખત બધું સમજમાં આવી જશે ને પછી થોડુંક ઈઝી થઈ જશે. એની પ્રેક્ટિસ કરવી કરવી પડશે બેલેન્સ ની નઈ બધામાં એમાં બેલેન્સ સીટ મળવી નઈ. થોડીક તમને સ કટઓફ લાગશે કે બધું થઈ જાય એન્ટ્રી બધી સાચી હોય છેલ્લે પેલ્લે. મળે નહી.
બીજા બધા સબ્જેક્ટોમાં ના લાગતું. પણ આ અકાઉન્ટ મતલબ બીજો લેર લેક્ચર જ અકાઉન્ટ થાય છે ને તો આમ લાગે છે કે ખબર નહી ર શું થાય સવારે સવારે. પટલે ફટાફટ લખો સાહેબ કે ફટાફટ લોકો ફટાફટ લખો. તમે બસ લખતા રહો એના આ એટલો હાર્ડ છે આટલો વાઇટ છે આમાં તમે બસ લ ત તમને અગર હાલ નહી આવડે બેસ તો તમે બારમામાં શું કરશો? ન સિહ કેવી રીતે બનશો વાપરી એટલું બધું. પર લાગે છે ખરેખર હ અકાઉન્ટમાં મતલબક તારો આટલા સુધી. દસવામાં કઈ જ સ્પીડ નથી. પર હાલ જે લખીએ ને અકાઉન્ટમાં બીજા સબ્જેક્ટોમાં બી નથી સ્ટેટમાં બી ભલે કરાવે છે. એક પ્રશ્ન બે બીજો પ્રશ્ન આ બધું જ કરાવે છે. પણ જે અકાઉન્ટમાં મેળાવી છે ન. ખાવાની શું થાય યાર સવારે સવારે તો રહીને હે.
હા હા હા એ તો છે જ એ લખવાની તો પ્રેક્ટિસ રાખવી જ. પડશે એકાઉન્ટ ના બધા આપડે મોટા મોટા જ દાખલા હોય છે. એમાં નાના તો
હમ્મ હમ્મ બસ સ્કેલો થી લાઈનો પાડતા રહો પાડતા રહો. એમાં જ મારું એક તો પેપર છૂટી ગયો હતો હાલ. હાલ અમારા ટેસ્ટો ચાલે છે તો એ એટલે અકાઉન્ટનો પેપર હતો અને પાછળનો ત્રણ માર્ક્સનો છૂટી ગયો. એટલો રિગ્રેટ થયો એટલો રિગ્રેટ થયો મતલબ આવડ આવડતું બધું હતું જીએસ. ટિવાળું ચેપ્ટર આવડતું બધું હતું. અ ને પર લાસ્ટમાં હેને જે જનરલ એન્ટ્રી હતી ને તો એમાં મતલબ ત્રણ પ્રશ્નો છૂટી ગયા. તો સાહેબ કેતા આજ હા હવે તો આટલો એને ક્યા બોલતા વાઈડ આવશે આટલો વાાસ્ટ આવશે તમને સ્પીડ રાખવી પડશે. તો મતલબ એટલું થતું અને પહેલાં પહેલા દિવસો એટલો સંભળાવતા હતા કી અ તમને આ આવું પેપર લખ્યું ને ખબર નહી ને પહેલા પૂછો પેલી. જો બેચ ગઈ એમના તો ત્રીસ માંથી ત્રીસ આવતા હતા સંજના તે શું કર્યું ને ત્રીસમાંથી ત્રીસ ટાર્ગેટ બનાય તો કેમ નહીં લાઈ અઠ્ઠાવીસ જ લાઈ. અઠા મતલબ મતલબ પચ્ચી સત્તાઈસ અનેને ક્યા બોલતા હાફ ગાઈ હું તો મેં કયુ આટલું રોય આટલું રોઈ ઘર આવીને મમ્મી કે કે બકા ચૂપ થઈ જાય. આ તો આ જનરલ ફસ્ટ ફસ્ટ ટાઈમ તો મેં કીધું કે મમ્મી સાહેબ તો કેતા હતા આ બધું મને મને એટલે ઇન્સલ્ટ ફીલ થતી હતી. એટલે તો મમ્મી કેતી કે થોડી તારા હ હે ને એક બે માર્ક સાયા છે હાલ તો પહેલું પહેલું તો તું આમ કેમ સોચે છે. બીજે વખત બીજું જા જ્યાદા મહેનત કરજે.
હા હા હા એ તો છે જ. પેલી વખત તો તમારે ટાઈમ ઘટવાનો જ છે પણ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ બધું થઈ જશે સારું. એટલે તમારે અત્યારે ગુજરાતી મીડિયમ છે ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ? છે ઓકે મેં ગુજરાતી મીડિયમમાં કરેલું છે હા-હા. એટલે ત્યારે મેં બીએડ કર્યું ત્યારે એક જ વરસ હતું બીએડ નું પણ એટલે જાજી મહેનત નથી. કરવી પડી એ પછી મેં પૂરું કર્યું ને એ પછી બે વરષ ચાલુ થયા છે બીએડ ના હા હા હા એટલે એકાઉડ ની પ્રેક્ટિસ રાખજો જો સીએમાં જવું હોય ને આગળ તો બાકી તો વાંધો નથી.
આવડ આવડતી જોઈએ આ બધ તો.
હા હા હા હા એજ એજ.
હાલ તો ટેલી ચાલુ છે. કમ્પ્યુટરમાં ટેલી તો ચાલુ છે અ ખબ ખબર પડી છે આમ તો ટેલીમાં બી ફર્સ્ટ ફસ્ટ ટાઈમ હે તો પર અકાઉન્ટમાં હાલ તો ચાર ચેપ્ટરો જ ચાલુ છે.
હા હા બરાબર છે અકાઉન્ટ બહુ તમને કામ લાગશે. અગર તમારે અકાઉન્ટની જોબ કરવી હોય તો પણ સરખી રીતે સમજો ને સાથે ટેલી પણ કરો તો વધારે સારું રે હા
અચ્છા આ મતલબ આ બે બેનિફિટ હૈ
હા-હા-હા બેનિફિટ છે અને બારમું પૂરું થાય ને પછી તમને બે સબ્જેક્ટ ચૂઝ કરવા હશે તમે કોમ્પ્યુટર સાયન્સ કરો અને કા ફાઈનાન્સિયલ એકાઉન્ટમાં જાઓ. એટલે મારે કોમ્પ્યુટર સાયન્સ હતું પણ જો ટકાવારી સારી જોતી હોય ને તો ફાઈનાન્શિયલ એકાઉન્ટ માં જાઉં બાકી તમને જે યોગ્ય લાગે તે કેમકે બીકોમમાં આવશે આવશે. તને બે ચૂઝ કરવાનું અને કોમ્પ્યુટર સાયન્સ રા તો એમાં તમને કોડિંગ ને એ બધું ઘણું બધું શીખવા મળે. એટલે જેમાં ઇન્ટરેસ્ટ હોય આપણને એમાં જવાનું.
અચ્છા તો મતલબ અ અ ટ્વેલ્થ બ બારમું કરીને પછી જ આ બધું કરવાનું.
હા પછી પછી બારમા પછી જ હા બારમા પછી કોલેજમાં એન્ટર થાય ને ત્યારે આપણને બે મળે છે.
ના વિચાર્યું તો હે સી એ મતલબ બારમું પતી જશે ને તો રિઝલ્ટ મતલબ રિઝલ્ટ જયારે આવશે આવશે પણ એક મહિનાની છુટ્ટી મળેશે ને એક બે મહિનાની એમાં તો વિચાર્યું ફાઉન્ડેશન તો ક્લિયર કરવું જ છે કેમ કે બ બ બે અગ્યાર બારમ બેસ સુધી જ હોય છે એ તો ફાઉન્ડેશન તો સીએન. તો પહેલું બેસ કમ્પ્લીટ કરીના પછી જ જ્યારે ઓગણીસ વર્ષ અઠારરા અઢાર વર્ષની થાવ તો એ વિચાર્યું છે કે એના બીજું ફાઉડેશન ક્લિ અગર એ ન ના થાય ને તો કોલેજ તો ચાલુ જ છે અગર બીજું ના થાય તો એ કરું કરીશ તો સારી પર વિચાર્યું છે અગર ના કરી પાાવ ને તો સીસી એ કરીશું.
હા હા હા એની પણ સારી છે વેલ્યુ.
હા સીસીએ કેમ કે પેલું બિઝનેસ છે બિઝનેસ જ છે બધું.
હા હા એ પણ અત્યારે આસીસી એ નવું નીકળ્યું છે ને અત્યારે એટલે એમાં મહેનત ઓછી છે અને તમને ઓ થોડુંક એક વર્ષ ઘટી જાય ને ત્રણ વર્ષ છે ને એમાં.
હા હા ત્રણે પછી ચોથા વર્ષમાં એક્ઝામ છે. હે તો ત્રણ વર્ષની જ એક્ઝામ પછી જો ફાઈનલ એક્ઝામ છે ને ચો ચફ વર્ષની એ બધું જ મિક્સ છે.
હા હા બરાબર છે સી એ કરતા થોડુંક મને એમ છે ઈઝી હશે. સીએ હારડ પરસે થોડું હ.
આવ છેે. મતલબ. કહી ના શકાય પણ અગર પાહો થઈ જાય તો થઈ જાય ભગવાન ના લગ થી થઈ જાય બીજું, બી થઈ જાય, પણ ત્રીજું બી થઈ જાય પણ જે છેલ્લો નાની યાદ દિલાવે છે, આ બધું ખબર છે? કે મારા ઘરમાં જ ઘરમાં બી કરે છે ને મારો ભાઈ તો એટલે ખબર છે મતલબ એ એટલો રોય છે રાતે રાતે કે ખબરની શું થાય ન આ બધું થતું જોઈને મને બીક લાગે કે યાર શું હે સી એમાં તો આવું કરીએ તો હા ભાઈ યાર અગર એક વાર ના રિસ્ક લઈએ લાઈફમાં તો શું કરીએ પછી.
ના એ તો એ તો છે જ એ તો છે જ અત્યારે ટાઈમ છે ને આપડે ફાવતું હોય તો રિસ્ક લેવાય એમાં કઈ પ્રોબ્લેમ નથી.
અને ભલે ચાલો ના આવડતું મતલબ પહેલું થયું બીજું થયું ત્રીજું નહીં થયું બીજી વાર મહેનત કરી ના થાય તો પછી હે ને સીસી એ કેમ કે પહેલું અને બીજું બેસ્ટ તો સીસીએ નો એજ છે અગર એક્ઝામ આપી હોય તો. પછી તીજું બસ એક લાસ્ટ ત્રીજું ભણવું છે અને સાથે સાથે મારી એને ડિગ્રી ડિગ્રી બી મળી જશે હવે આ કોલેજ કરી કા કોલેજ કર્યા પછી તો. તો બી એ અને એમ એ બી કર્યો અગર એ ના થાય તો પછી તો ગવર્મેન્ટ જોબ છે જ.
હા હા હા અત્ય્યારે તો એક્ઝામ ઘણી બધી આવે છે ગવર્મેન્ટ જોબની પણ. એટલે એ પણ તમે કરી શકો આગળ હા.
બીજું બનાયવું કામ થઈ ગયું બધું?
હા બસ જો બાકી બધું કામ થઈ ગયું તો થોડુંક કા મોબાઈલનું બસ એજ હું જોતી હતી કે આમાં હ આગળ કઈ-કઈ રીતે કામ કરવાનું ને બધું આજે બધા મેસેજ આવતા હતા ને.
હા એજ એજ પ્રોબ્લેમ હતી હવે કે આમ પ્રોબ્લેમ જ હતી કોઈનો રજીિસ્ટર નતો થયો તો કોઈનો ફોન જ નતો લાગતો સાજેથી આજ પ્રેક્ટ પ્રેક્ટિસ કર કર કરીએ કે એના કેવલ તો લાગ લાગે તો એક બસ ખબર પડે ને એક વાત કર કર કરવાની કે શું છે આમાં.
હા, હા, હા હા એ તો એ તો છે જ હા, હા.
પહેલી-પહેલી વખતે તો ખબર તો પડે ને.
હા, હા, હા એ હા ના મારા તો ઘણા થઇ ગયા છે લગભગ તેર જેવું થઇ ગયું છે.
અચ્છા.
હા, હા એટલે વધારે થોડી થોડી વાત થાય એટલે આપણે જાણવા મળે કે શું વાત કરવી ને બધું
હા, ખબર